હલો, જય કૃષ્ણ. ભાઈ એકદમ મજામાં. અને હાલમાં શું છે આ ડિજિટલ પેમેન્ટ આવી રહ્યું છે તેના વિશે વાત કરવા માટે તમને ફોન કર્યો છે. તમારા બાજુ કેવું ચાલી રહ્યું છે? જે હાલમાં
બ હા ભાઈ, આ ડિજિટલ પેમેન્ટ જે નવું નવું આવ્યું છે તો એ બાબતે પણ મારે પણ થોડીક જાણકારીને એવું લેવી હતી અને તમને થોડીક જાણકારી પણ આપી હતી. કારણ કે ડિજિટલ પેમેન્ટ મતલબમાં અમને નવું નવું આવ્યું એટલે બધાને એવું જ લાગે છે કે ફ્રોડ છે, એવું પરંતુ સર ને એ ડિજિટલ પેમેન્ટ જે બીજા બહાર નરેશ. માં બહુ ખેરથી ચાલતું હોય છે અને મતલબ. આપણા દેશમાં નવો નવું આવ્યું છે, જેથી કરીને બધાને એવું લાગે છે કે ભાઈ આ બધું ફ્રોડ વસ્તુ છે, પરંતુ એ ડિજિટલ પેમેન્ટ ફ્રોડ વસ્તુ નથી. એ ખુબ જ સારી વસ્તુ છે અને ડિજિટલ પેમેન્ટથી મતલબ આપણેે બધા જેટલા પણ ટ્રાન્ઝેક્શન હોય એ બધા ઘરે બેસીને સારી રીતના કરી શકીએ. કેશ અને ડિજિટલ પેમેન્ટ મતલબમાં આપણે ઘરે બેસીને બધું ટ્રાન્ઝેક્શન કરવા છે. ને આપડે જે મતલબ સ્થળાંતર નો ખર્ચો હોય એ આખો ખર્ચો આપણે બચાવી શકીએ. અને ઘરે બેસીને બધું પૈસા, ને આપણે બિલ પેમેન્ટ થી ડિજિટલ રીચાર્જ થી માંડીને બધો આપે ઘરે બેસી કરી શકે છે, જેમ કે કોઈ પણ વસ્તુ આપણે કોઈ એપ પરથી મગાવવું હોય, જેમ કે એમેઝોન, અને ફ્લિપકાર્ટ જેવી મીશો જે એપ પરથી મગાવું હોય એ બધી એપ પરથી આપણે ઘરે બેસીને બધા પૈસા બધા પૈસા આપણે ઘરેથી જ ટ્રાન્સફર કરી શકીએ. અને કે બેંક ને એવું પણ જવું પડતું નથી. કેટલીક વાર મતલબમા આપણને એવી તકલીફ થાય કે મતલબ આપણે જયારે પૈસા આપવાના હોય, તો આપણે બેંકમાંથી જઈને લાવવું પડે અને પછી ત્યારબાદ આપણે પૈસા બીજાને આપીએ છીએ. પરંતુ આ વસ્તુમાં શું છે કે આપ બેંકમાંથી ડાયરેક્ટ જ પૈસા કટ થઈ જાય છે અને તેને એક પણ રૂપિયા ચાર્જસ લાગતો નથી.
હા, તમારી વાત એકદમ સાચી જ છે અને ડિજિટલ પેમેન્ટ એમ જો છેએ તો ખુબ જ સારી બાબત ગણાય છે. અને તમે જેમ જણાવ્યું કે ડિજટલ પેમેન્ટ કેવી રીતે ઉપયોગી છે એ તો સાચી વાત જ છે. અને ડિજિટલ પેમેન્ટના ઘણા બધા કિસ્સા પણ અમારે બન્યા છે અને એમાંનો એક કિસ્સો એવો પણ બન્યો હતો કે જયારે અમારે. ત્યાં દુકાનમાં બધા શોપ કરવા માટે જે વેપારી ગ્રાહકો આવતા હતા, તેઓને થોડી ઘણી મૂઝવણ હતી કે આ શું હશે, અને એ લોકો પણ મુંજાયા હતા. પેલા પહેલા ડીજિટલ પેમેન્ટ ઉપયોગ કરવામાં. પરંતુ અમે એમને માર્ગદર્શન. આપ્યું અને સમજાવ્યું. કે ડિજિટલ પેમેન્ટ શું છે? તો એ લોકો પણ સમજ્યા અને એ લોકો પણ ઉપયોગ કરતા થઈ ગયા છે. અને એ લોકોને ફાવે પણ છે, કારણ કે જો તમે ઘણી સારી એવી રકમ ન ટ્રાન્ઝેક્શન કરો છો તો તમને જે ગૂગલ પે છે, ફોન પે છે, તો તમને ઘણું બધું સારું એ ડિસ્કાઉન્ટ મળી શકે છે. અને વધારે પૈસા ન આપણે એમાં તો ટ્રાન્ઝેક્શન કરી શકાય નથી, તેના માટે આપણને એટીએમ અને જે ચેક છે. તેની ઘણી બધી સુવિધા પ્રાપ્ત આપી છે. અને એટીએમ થી પણ આપણે અમુક એટીએમમાં વધુ વધુ વીસ હજાર થી વધારે રકમ ઉપાડી શકીએ. એટલે આપડે જો ઉપાડવુ હોય તો ચેક કંઈક સારો ઓપ્શન છે એટલે સારું છે અને ડિજિટલ પેમેન્ટ માટે ખુબ જ ઉપયોગી છે. શું તમે કોઈ વાર એટીએમ કાર્ડ કે પછી ચેક દ્વારા પૈસા ઉપાડ્યા છે?
હા ભાઈ, અમે એવી રીતના પણ પૈસા ઉપાડ્યા છે. અને તેના કરતા મને ડિજિટલ પેમેન્ટ ખુબ જ સારું લાગે, કારણ કે જો આપડે એટીએમ થીને પૈસા ઉપાડવા જવું પડે, તો ત્યાં બધી મતલબમાં આપડે પૈસા ઉપાડવા જવું પડે, જો આપડે એટીએમ બનાવેલો જ હોય તો પછી આપડે ડિજિટલ પેમેન્ટ ચાલુ. કરી શકીએ છે કારણ કે જો આપડે એટીએમમાં પૈસા ઉપાડવા જવાનું હોય તો ત્યાં સુધી આપણે પૈસા ઉપાડવા જવું પડે અને બધા મતલબમાં કે પૈસા લાવીએ તો સારું પણ ના કહેવાય કારણ કે કેટલી વાર ચોરી થઈ જવાનું, પડી જવાનો, ખોવાઈ જવાનો, એવો બધો ભય રેહ, પરંતુ જો આપણે ડિજટલ પેમેન્ટ નો ઉપયોગ કરીએ તો. કંઈ પણ એવું ભય રહેતું નથી, કારણ કે તેમાં આ ડિજિટલ નાણું હોય છે અને પૈસા ફાટી જવાના, અને પૈસા ન ચાલવાનું નોટ ને આ બધા આપણેે મતલબમાં બધું નીકળી જતું હોય છે. જેથી કરીને આપણે ખુબ જ સારું પડે અને ડિજિટલ પેમેન્ટ થી આપણે બધા ટ્રાન્ઝેક્શન સારી રીતના કરી શકીએ. કે જેથી કરીને મેં તો ડિજિટલ પેમેન્ટ જ ઉપયોગ કરું છું અને મારા ઘરના બધા જ લોકોને મેં ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવા પ્રેરું છું, કારણ કે ડિજિટલ પેમેન્ટ આગળ જતાં હવે, એ જ આપણા દેશમાં આવી જવાનું છે, અને એ જ બધા દેશમાં છવાઈ જવાનું છે, એટલે હમણાંથી ડિજિટલ પેમેન્ટ આપણે ઉપયોગ કરતા ન શીખીશું અને આપડે આપડી પોતાની લોકોને ન બદલીશું ને આપે પછાડી પડી દઈશું. જેથી કરીને આ વસ્તુ પહેલાથી જ જાણી ગયો છું, એટલે મેં મારા ઘરના બધા જ લોકો ને ડિજિટલ પેમેન્ટ શીખવાડી દીધું છે. અને એ લોકો પણ હમણાં તો સારી ડીજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા થઈ ગયા છે. અને હું માક કરું મારા દાદા લોકો ની તો દાદા લોકો પણ ખુબ જ સારીને ડિજટલ પેમેન્ટ ઉપયોગ કરે છે. કારણ કે પહેલા દાદા લોકો મતલબમાં કોઈ પણ પૈસાને એવું જરૂર હતી, તે લોકો એટીએમ નવા જતા હતા, પરંતુ હમણાં તો શું કે ઓનલાઈન પેમેન્ટ આવે છે. તો ઘરે બેસીને જ બધી વસ્તુ મંગાવીને એ કરતા હોય છે, કેટલીક વાર તેઓ એમેઝોન થી બધી વસ્તુ મંગાવી મતલબ ઘર પોતાનું અકાઉન્ટ માટે ટ્રાન્સફર ને એવા પૈસા કરી દે છે જેથી કરીને તું એ કશે પણ દૂર જવાું પડતું નથી પહેલા તો તને ગાડી લઈને જવું પડતું હતું, અને ખુબ જ એવું ધક્કા મૂકી વાળું કામ હતું કારણ કે બેંકમાં તમને ખબર જ છે, કેટલુંક બધું વધારે પબ્લિક હોય. છે તો જો આપણે ડિજિટલ પેમેન્ટ ચાલુ કરીશું, તો આપણને ખુબ જ એવું સારું પડી જશે, અને ડિજિટલ પેમેન્ટમાં આપણને એવી વસ્તુ બતાવવામાં આવે છે કે આપણે આખા મહિનામાં કેટલા ખર્ચા કર્યા અને કેટલાક પૈસા આપણે મતલબ માં આવ્યા, તો તેમાં આપણા એક્સપસ આખા દેખાઈ જતા હોય છે જેથી કરીને આપણને ખર્ચો કરવા આપણે તાળી પણ શકીએ અને એટલા જગ્યા ખર્ચા થતાં પૈસા આપણને સીધુ દેખાઈ જશે, જેથી કરીને આપણે તે પૈસા આપણે બચાવી શકીએ છીએ આગળ જતા. અને ત્યાં આપણે મતલબ લિમિટ સેટ કરી શકીએ કે ભાઈ, એટલા પૈસા જ ખર્ચવું જોઈએ.
હા, તમારી વાત એકદમ સાચી છે. અને અમારે ત્યાં ઘણા બધા બનાવ પણ બનીયા. અને તમે જે જણાવ કે ઓનલાઈન માધ્યમ દ્વારા, પણ આપણે હવે તો ફ્લિપકાર્ટ છે જે વસ્તુ મંગાવ ત્યાં પણ આપણે કરી શકીએ છે, તો મારી સાથે એક વાર એવો બનાવ બન્યો હતો કે મેં ઓનલાઈન કંઈ વસ્તુ મંગાવી હતી અને મેં એને કેશ ઓન ડિલિવરી રાખવાનો હતો, પરંતુ મેં એવું વિચાર્યું કેમે ડાયરેક્ટ બેંકનો ડિજિટલ પેમેન્ટ દ્વારા પણ આપણે કરી શકીએ. ટ્રાન્ઝેક્શન તો એવું રાખ્યું તો મેં ત્યાં જઈને એ લોકોનો ક્યુ આર કોડ સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કર્યા, પરંતુ એવું બનાવ એવું બન્યું કે નેટવર્કના ઈસ્યુને કારણે અમારા પૈસા રોકાઈ ગયા હતા અને અમારા ખાતામાંથી કટ થઈ ગયા હતા પરંતુ એ લોકોના ખાતામાં પડ્યા નહીં હતા તો અમે બંને મુંજાયા હતા અને ત્યારે મારે કેશમાં ટ્રાન્ઝેક્શન કરવો પડ્યું હતું પરંતુ પછી મેં બેંકની મુલાકાત લીધી અને જે પણ જે પ્રોબ્લેમ આવે છે તેનું સોલ્યુશન માટે મેં બેંક જણાવ્યું તો બેંક દ્વારા મમને નોટિસ મળી અને થોડાક સમય ગયો અઠવાડિયું બે અઠવાડિયું પછી અમને પાછા નાના મળી ગયા હતા એટલે જો આવું કોઈ બનાવ બને તો આપડે કઈ ગભરાઈ જવાની કે પછી ટેન્શનમાં મુકવાની જરૂર નથી ત્યારે આપડણે સરળતાથી કરી શકીએ છીએ અને તેમમાં પણ શું હોય છે કે જે આપણી કદાચ નોટ ફાટેલી નીકળે કે પછી પૈસા એમ તો બરાબર જ નીકળે છે પરંતુ જો ફાટેલી નીકળે તો આપણે એનું પણ આપણે ચેન્જ કરાવી શકીએ છીએ એના માટે આપણે એનો પ્રૂફ એકદમ રાખવો પડે છે ફોટો પાયલી રાખવો પડે છેમ બધું પ્રૂફ રાખવું અને બેંક દ્વારા આપને સરળતાથી આપણે એના પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ એટલે એ રીતે જોવા જઈએ તો પણ સારું જ છે પરંતુ હાલમાં શું છે કે આપડો દેશ જે છે વિકાસ ની ગતિ પડશે એટલે હાલમાં તો બધી જ ચારે બાજુિલ પેમેન્ટ જ આવી ગયું છે પરંતુ હમણાં જો આપણે જોવા જઈએ તો આપણે કશે ગામડામાં વિસ્તારમાં ખોલવા માટે ગયા હોય તો ડિજિટલ પેમેન્ટ ક્યા ઉપયોગી થઈ શકતી નથી કારણ કે ડિજિટલ પેમેન્ટ શું હોય છે કે આપણા પાસે પ્રોપર નેટવર્ક હોય અને ફોનમાં બેટરી હોય એટલે કે ફોનમાં જે અમુક ટકા આપણે ચાર્જ જોઈએ તે હોવું જોઈએ અને જો ફોન જો સ્વિચ ઓફ હશે તો તમે ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં તો અમે પણ ફરવા માટે ગયા હતા ત્યાં બનાવ એવ બન્યું કે ત્યાં નેટવર્કનો ખૂબ જ પ્રોબ્લમ હતો અને ત્યાં લાાઈટ પણ આવજાવું થયા કરતી હતી તે ફોનમાં પણ બેટરી નહી હતી તેને કારણે અમે ઓનલાન ટ્રન્જક્શન કરી શક્યા ના સાટડા પરંતુ અમારી પાસે થોડા ઘણા કેશ પૈસા હતા એટલે અમે કેશ પૈસા નો ઉપયોગ દ્વારા ટ્રાન્ઝેક્શન કરેલો હતું એટલે આપડણે સાવચેતી રાખવી જોઈએ કશે પણ જઈએ તો ધ્યાન ધ્યાન રાખી લેવું જોઈએ કે નેટવર્ક કેવું છે અને કશે પણ નીકળીએ તો હાથમાં રોકડ હોવો સારું જ છે કેમ કે રોકડ પૈસા હોય તો આપણી પાસે સરળતાથી રહે છે અને ઓનલાઈનમાં પણ એમ તો ઘણી બધી સુવિધા છે અને હાલમાં જોવા જઈએ તો એસઆઈપી પછી આપડે ચાલુ ખાટુંય એમ ઘણા બધા ખાટા પણ આવી ગયા છે અને એસઆઈપી એ એક પૈસાનોો સારો એવો સોત છે આપણે વધારે વ્યાજ લઈ શકીએ છીએ એમાં પરંતુ એમાં શું હોય છે કે એક બે વર્ષ માટે ને એ ત્રીસ થી ચાલીસ વર્ષ કાર પંદર વીસ વર્ષ માટે રાખવું પડે છે તેમાંય છે કે અમુક જે નક્કી કરેલી રકમ દર મહિનાની જે તારીફ નક્કી કરી હોય છે ત્યારે લખવાની હોય છે ત્યારે આપડ અમુક બે આપણો કોન્ટ્રાક જો સાઈન કરવાનું એટલે સાઈન તો નથી કરવાનું પરંતુ એ રીતે રાખવો પડે છે તો જાતા દિવસસે ધરા કે જો તમારા પર પૈસા ની કમી પડી તો તમે એમાંથી એસઆઈપી માટે ઉપાડી પ શકો છો એટલે એસઆઈપી ખુબ જ સારી વસ્તુ છે શું તમે પણ એસઆઈપી કરી છે કોઈ વાર
હ ભાઈ એસઆઈપી જે વસ્તુ મેં સાંભળી તો છે પરંતુ હજુ સુધી કરી નથી પરંતુ જો એસઆઈપી ને વસ્તુ પણ આપડણે કરવું હોય જેમ કે શેરમાં પૈસા લગાવવા હોય એસઆઈપી કરવી હોય અથવા કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ જેવું એવું કોઈમાં પણ રોકાણ કરવું હોય તો આપણે પહેલા તો તેના માટેડીમેટ અાઉન્ટ બનાવું પડે અને ડીમેટ અાઉન્ટ ક્યારે આપણે બનાવી શએ જય્યારે આપણું ડિજિટલ અ પેમેન્ટ આપણું ચાલતું હોય કારણ કે જો ઓનલાઈન પેમેન્ટ આપણું ચાલુ ન હોય તો આપણે તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન કરી ના શકીએ જેથી કરીને જો આપણે એવી બધી વસ્તુ ચાલુ કરવી હોય તો પહેલા તો આપણે એટીએમ કાર્ડ બનાવવું પડશે ત્યારબદ આપણે ડિજિટલ પેમેન્ટ ચાલુ કરવું પડશે અને ત્યારબાદ જો આપણે આપણી બેંક માં તેમાં પૈસા ટ્રાન્સફર કરી શકી કારણ કે ડીમેટ અઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે આપણું અકાઉન્ટ ચાલતું હોવું જોઈએ જરૂરી છે અને ત્યારબાદ જો આપણે પૈસા ટ્રાન્સેેક્શન કરીને તેના ડીમેટ વોલેટમાં આપણે પૈસા લાગ કી શકે છે ને તેમાંથી આપણે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકીએીએ જેથી કરીને આ વસ્તુ મને ખુબ જ સારું લાગ્યું કે ડિજીિટલ પેમેન્ટ ચાલુ કરવાથી આપણે બહુ બધી વસ્તુઓ કરી શકીએી અને કેટલીક જગ્યાએ એ આપણને ખુબ જ વધારે કામ લાગે કારણ કે શેર માર્કેટમાં પણ આજના લોકો આજના ઘડીમાં કેટલાક લોકો બધા કામકાજ કરતા હોય અને આખો દિવસ શેર માર્કેટમાં બેસીને બધું કામકાજ કરતા હોય તો તેથી ડિજિટલ પેમેન્ટ ચાલુ કરવાથી બધાને ખૂબ જ વધારે ફાયદો પણ થયો છે અને આગળ જતા પણ વધારે ફાયદો થવાનો છે કારણ કે ડિજિટલ પેમેન્ટ હવે ખૂબ જ સારી સુવિધા બની ગઈ છે અને આપણા ભારતમાં બધાને સુધી પહોંચી વડે એવી મારી આશા છે કારણ કેટલીક જગ્યાએ ટોમેિકટમાં અમુક જગ્યાએ ઉપયોગ કરતા નથી લખ અને જો ડિજિટલ પેમેન્ટ ક્યારે ઉપયોગમાં લાગે જય્યારે આપણે ઉપયોગ કરીએ અને સામે વાળા પણ ઉપયોગ કરેું પરંતુ જો સામે વાળા ઉપયોગ ન કરતા હોય તો ડિજિલ પેમેન્ટ આપણે ઉપયોગ કરી ના શકીએ જો બંને પક્ષ ઉપયોગ કરીે તો જ આપણે તે બંને ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરી શકીએી તો જેથી કરીને ડિજિટલ પેમેન્ટ બંને પક્ષ ઉપયોગ કરવાથી જ ઉપયોગમાં લાગે તો બધા ઉપયોગ કરશે તો જ આપણને સારું પડશે અને ભારત વિકસિત દેશ થયો નથી પરંતુ આગળ જતા વિકસિત દેશ થશે અને આ બધા ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા થઈ જશે તો જેથી કરીને ડિજિટલ પેમેન્ટ આપણે હમણાંથી જ સારી રીતના ઉપયોગ કરતા થઈ જાય અને આપણને સારી રીતના આવી જાય આપણે બીજા બધાને પણ સારી રીતના શીખી શકીએ
હા તમારી વાત એકદમ સાચી છે અને તમે ડિજિટલ પેમેન્ટની વાત કરી તે પણ તદ્દન સાચી છે અને ડિજિટલ પેમેન્ટ એમ જોવા જઈએ તો જે લોકો બહાર રહે છે એટલે કે હોસ્ટેલમાં રહે છે એજ્યુકેશન માટે કે પછી ભણતર માટે પછી ક બહાર જોબ કરે છે તેમના માટે ખુબ જ ઉપયોગી છે કારણ કે એમને જો પૈસાની જરૂરત પડી તો એ લોકો ઓનલાઈન માધ્યમ દ્વારા સરળતાથી દસ થી પંદર સેકન્ડ કાં દસ થી પંદર મિનિટમાં એ લોકો સરળતાથી પૈસા પ્રાપ્ત કરી શકે છે જ્યારે કેશમાં હોય તો એમને ઘરે આવવું પડે છે અને પૈસા લઈને ઘણા બધા ટેન્શનમાં મુકાઈ જાય છે પરંતુ ઓનલાઈન ના લીધે એ બધી જે સરળતા છે તેમાં ખુબ જ સરળતા થાય છે એટલે હમણાં તો હાલમાં એ લોકો માટે જ ખાસ ઉપયોગી છે અને બધા જ એમ તો યુઝ કરવું જોઈએ એ સારું જ છે ચાલો મળશું ત્યારે આપણે વધારે ડિટેલમાં વાત કરીશું
હા ભાઈ ચાલો મળીએ